હા શું?
તમારો અવાજ નહી આવતો.
હા હવે અવાજ આવે છે? હા શું કરી રહ્યા છો?
બસ જમીને બહાર આવ્યા તા.
એવું એમ.
કેવું વરસાદનું વાતા વાતાવરણ ગામડે.
હ વરસાદ તો હમણા શું કહ્યું કે જો અત્યારે અઠવાડિયા પહેલા જે વરસાદ આવ્યો હતો.
હા.
તેઓ તો વરસાદ છે જ નહી અત્યારે અને અત્યારે તો ગરમી પણ એવી પડે છે લાગ લાગતી નથી કે હમણાં તો વરસાદ આવે એવું એમ ઘણ બધી ગરમી પડી રહી છે.
હમ.
તેના કારણે તો. હમ તમારે કેવું ચાલુ છે અત્યારે વરસાદ કઈ છે કે નહી એ બાજુ
ના વટસાઅટ લોકો કઈ નની પવા હવ હ.
એ બસ, અમારે એવું જ છે. તારે પવન આવે છે આમરા? અત્રે તો બધું ઠંડુ વાતાવરણ થઈ જાય, પરંતુ દિવસે ઘણી બધી ગરમી પડતી હોય. કોઈ અપડાઉન વગેરે કરતા હોય ને, તો તો વધારે. ગરમી લાગે એમ બસમાં. એમાં કેવું કે બસમાં ટ્રાવેલિંગ કરો એટલે. બસ મળે ના મળે, કેટલું? ઘણા તો સમય બરબાદ થાય, એમ ઉભું રહેવું પડે એને એટલે આમાં થોડીક તકલીફ પડે. બીજું કંઈ નહીં આપણને.
હમ ક ક એ જમ કે ચાલુ હો.
હા, બસ પતી ગઈ ને હવે આજ થી કોલેજ ચાલુ થઈ છે.
હા.
એ, હવે બસ રેગ્યુલર ચાલુ થઈ ગય એટલે કાલે જોવ જવાનું છે ને. હવે દરરોજ રેગ્યુલર ચાલુ થઈ ગઈ. આજે તો કઈ એટલું બધું કરી નતું. કાલથી જે સબ્જેક્ટ બધું ચાલ, ભણવાનું ચાલુ થઈ જશે એમ‌.
બરાબર.
હા.
બીજી જો કાઈ?
બસ બીજું તો કઈ નહી. હાલ તો બસ જમીને આંટા મારતા હતા એમ. થોડું શરીરને સારું રહે એવું રીતે.
હા.
ફરીએ તું સારું એમ.
બરાબર, બરાબર. પછી પેલુ ઇલેક્ટ્રિકલ, આ કે નઈ?
ના, હા. એ હજુ બસ હવે. લગભગ ક્યારે? આજે તો ફ્રી નતો, કાલે પરમ દિવસે. જવું છે આપડે, પરમ દિવસે જઈ. અને સિલેક્ટ કર્યું છે અમે વીએક્સ ટુ. જે ઇલેક્ટ્રિક આવે છે ને, તે કારણ કે તેમાં મને થોડો બહુ ફાયદા જેવું લાગ્યું. જો ચેતક છે. પરંતુ ચેતકમાં કેવું કે, થોડી સીટ નાની આવે છે. એમાં તો ચેતકમાં ને એમ તો પેલામાં એવું જ આવે છે. પણ તું થોડુંક વીએક્સ ટુર ને, એમાં બજેટ તો બજેટ પણ જેડી છે. પરંતુ જે સ્પીડને જે એવરેજ જે છે, કેટલા કિલોમીટર? ચાલે, એ બધું થોડુંક ગમન સારું લાગે એમ. ચેતકમાં પણને, એ પણ સારું છે. હ તમે વિસલેય કરી વ્યચ છું. કારણ કે કે જે હીરો હોંડાનું છે ને, એમાં મેં વાત સાંભળી કે કંપની થોડીક રાહત પણ આપે. પણ આપણને આપે છે એમ. અને જે સર્વિસ વગેરે હશે ત્યાં પણ બેટરીની બે વર્ષની ગેરંટી જે આપી છે, કોઈ પણ પ્રકારની જોઈ ખામી વગેરે થાય તો, તમે બિલકુલ આવને બદલાવીશ. શકો છો. એક વર્ષની કંપની સર્વિસ પણ તમને મળશે. એમાં
અને હું શું કઉ? એ શોર રૂમ છે, આપ ટી આગળ છે. એ ટીવી
શું?
શો રૂમ છે.
એનો શોરૂમ આપડે પાટણમાં જ છે, જે સિદ્ધુ ચોકડી છે ને, તે બાજુ.
અચ્છા, એટલે આપડે નવજીવન હોટલ ની બાઈ આવી.
હા, હા, બસ એની બાજુમાં જ છે.
બરાબર, બરાબર. કોય નને, તમે જાઓ તો મને ફોન કરજો, બરાબર ને જોવા માટે.
તો તમે ત્યાં અમે સિદ્ધપુર ચોકડી બાજુ જ હો છો ને.
હા
હા તો આપડે સાથે જઈશું લેવાને. તમે પણ કદાચ ચેક કરજો કે ટ્રીપ જે કોઈ માહિતી આપે. તમને શું લાગે કે એટલા પૈસામાં લેવાય કે ન લેવાય ને અવે વિચાર સે લોન ઉપર જ લઈલું. કારણ કે કેશમાં તો એને એટલું બધું પેમેન્ટ કર એના કર લોન સારી કારણ શું કે બીજું કોઈ એને આપણે રેગ્યુલર લોન ભરતા હોય ને તો બીજી કોઈ મોટી લોઈન જોઈતી હોય તો આપણને સરળતાથી મલી જાય એમ.
હ અને હું શું કેતો બીજું તમે પેલા ભાઈબંધ તમારા ભાઈબંધ ખા ઉપર ઘાઢવા ગયા ત ન ગયા
હા હા અમે ગયા તા અમે ત્રણ મિત્રો ગયા ત જે ને એ મમ્મી એવું કહેતી હતી કે એ મિત્ર ને એક બીજો કોઈ એનો સંબંધ જે પાડોશી છે. તે બેનને ઢાબા ઉપર મસ્તી કરતા હશે એમ એટલે તેના કારણે એ પગ લપસી ગયો અને તે ત્યાંથી તેમને પગમાં થોડુંક ફ્રેકચર જેવું થિયુ અમે ગયા ત્યારે કેવું કે થોડુંક આમ હલી શકે પણ વધારે કો ચાલ લવાનું એ તો મુશ્કેલ જ છે. એકદમ અને ડોક્ટરે હ્યુ છે કે અત્યારે ત્રણ ત્રણ મહિના હુધી તો બિલકુલ પગ જમીન પર જ નથી મૂકવાનું એટલા સુધી તો એકદમ આરામ જ કરવાનો છે. ત્યારબાદ જે કોઈ ઠીક વગેરે થઈ જાય. પગને એ ચાલી શકે એવા ત્યારે હળવું હવું ખાલી ચાલવાનું છે નોર્મલ. અત્યારે કોઈ એવું વજન વાળું ઉંચકવાનું પણ પછી પણ ન થી એમ કારણ કે તેનાથી કેવું કે હજી કોઈ સાજા વગેરે થઈ ગયા. ફવે એમાં પાછું છેને દુઃખ ચાલુ થઈ શકે છે એમ.
બરાબર એમ કે વધાર ફેક્ચર હો કે નોર્મલ હો.
ના ના ખેતો નો માયનર જ એવું કેતા હતા મને
હા
પરંતુ અત્યારે તો હા એવું જ કેતા કે ઘણું બધું ભાઈ એટલું બધું કરવું. પણ એવું છે નઈ કઈ ઓપરેશન વગેરે.
હ પણ એમને તકલીફ તો પડતી હશે ને ભાઈ.
હા તકલીફ તો ઘણી પડે છે. કારણ કે એક જગ્યા થી આમ ખાલી બેઠા બેઠા એ હલી શકે બાકી તો ચાલવું કે એકદમ મુશ્કેલ અને થયું કેવું કે બંને પગમાં થયું તેના કારણે બિલકુલ જમીન પર પગ જ નથી મૂકી શકતા.
હા
કારણે ફરવું તો મુશ્કેલ જ છે એકદમ
હા
એટલે એક જગ્યાએ રહેવું પડે એવું સમજ્યા ને
અચ્છા તો તો પછી આપડે બાથરૂમમાં. તકલીફ પડતી હશે ને
હા તકલીફ પડે એમાં કેવું કે ઘરના વગેરે હોય તેમને હેરાન થવું પડે બીજું કઈ નહી.
પેલા મહિનો બે મહિનો થાય ખરી સાવ બમુથા હતા
ત્રણ મહિના જેવું તો થશે જમને એમ કેહેતા હતા, કે ત્રણ મહિના તો ખાટલો પર રહેવું જ પડશે. અને એમને થયું પણ કેવુ જો અમારી એક્ઝામ ચાલુ હતી. અને જે ચોમાસું હતું ને જે અમે તમને વાત કરી અઠવાડિયા પહેલા વરસાદ આવતો હતો અત્યારના કારણે જવું બધું થયું કે લપસી ગયા, એમ ઢાબા ઉપર એમાં કેવું કે ઢાબા ઉપર જે ટાઇલ્સ વગેરે નાખેલી હોય નેયામાં પાણી પડે એટલે તે લપસણી થઈ જાય એમ સમજ્યાં. તેના કારણે હેરા પડી ગયા.
અચ્છા અને તમને ખબર કેધ પડે કે એમના પગ બે ફ્રેક્ચર થઈ ગયા?
મને એક મિત્ર જ તું ત્યારે જ ખબર પડી નહી તો હજુ સુધી મને તો ખબર જ નથી બિલકુલ. પરંતુ એમને કીધુ તું કે અમે લગભગ અમાર મે કોઈ પેપર પેપર હતું પેપર જ હતું. અ સી પ્લસ પ્લસનું લખ ત્યારે એને એક મિત્ર એ કીધું કે ભાઈ એને બંને પગ ફેક્ચર થયું છે એમ.
હા
ત્યારબાદ અમને ખબર પડી પછી અમે વિચાર્યું કે ચાલો તો મળતા આવીઈએ એને એમ. તો એમને પણ સારું લાગે ને બીજું કઈ નહી બસ.
ના બરાબર
હમ પછી ત્યારબાદ તો અમે જે છે ને ઉમિયા માતાજી નું મંદિર ઊંઝામાં ત્યાં આગળ પણ ગયા ત દર્શન કરવા.
અચ્છા અચ્છા અને જો અ અ ધર્મશાળામાં જમે કે નતા જમેયા?
હા હા જમ્યા હતા ત્યાં આગળ પણ જમ્યા હતા.
શું હતું શું શું હતું જમવા માં?
જમવામાં જુઓ બટાકાનું શાક હતું, એક રોટલી હતી. તેને દાળ ભાત હતા અને એક છાસ પણ હતી.
હા
હા બસ એટલી આઈટમ હતી.
પાપડ હતા કે નતા.
હા પાપડ પણ હતા વાત સાચી.
હા છાસ હતી છાસ પણ સારી હતી એવી હતી આમ મેં તો ભીધી તો મને લાગ્યું કે આયા તો અમારે ઘરની હોય ને સા એવો જ કમ્પ્લેસવાદ આવે કારણ કે એવી મસાલાદાર હતી. અને શા બટાકા નું જે શાક તો એ પણ સારું હતું મને ખબર નથી એમાં શું નાખ્યું પરંતુ એકદમ જીને એને એવું ભાવે કે આપડે વિચારીએે કેરે તો બીજી વખતે ખાવું છે એમ. એ પ્રકારનું એવું શાક હા
ઠોર નામ સાંભળ્યું એઠોરલે ગણપતિ દાદર મંદિર હ્.
કયું ગામ?
એઠોર એઠોર ગણપતિ આગર મંદિર એથોર હા એ ગણપતિદાર મંદિર નઈ?
હ મેં તો ના નહી સાંભળ્યું તો.
એલે અયા ક જમવાનું સારું હોય આકા આપડે છીએ ને ઊંઝા
હા હા
ત અમે લોકો જાઓ છો એઠોર જાજો એઢોર.
એવું એમ.
હા ગણપતિ દાદાનું મંદિર હ્.
બરાબર
અમે
હા તમારે કોક એ બાત દિશા બાજુ કોક
એ લગભગ હ ના બાજુ છે કારણ કે જો મને તો એટલું બધું માહિતી છે જ નિયમના વિશે. હું કેવું કે અત્યારે જો સ્ટડી અમારે ચાલુ છે તેના કારણે થોડોક બહાર જ રહું છું. તેના કારણે બીજા મિત્રોને બધી ખબર છે એ તો મુના પણ છે મંદિર. લગભગ મુના જ છે મને કન્ફર્મ એટ બધી ખબર નથી. પણ મુના છે તાના
કેવા એ કા ગાવા ગાવા માં મજી
આ તો મિની મિની ર રણુજા કોછો?
હા મિની મિની.
અ ના એની તો માહિતી નથી મારે જો મિની કેદારનાથ છે. તે તો લગભગ મેં સાંભળ્યું તું મારા મિત્રો પણ ગયા હતા અમે ત્યાં બાજુ ફરવાનો પણ પ્લાન. કરતા હતા કે જે પાલનપુર બાજુ એક અ શું ગામ નું કઈક નામ છે મને યાદ નથી આવતું પ્રોપર. ત્યાં આગળ હે ફરવા જવાનો પ્લાન કર્યો તો પણ કેવું છે કે આપણેું જો એક્ઝામ હે ને પછી ટાઈમ ટેબલ આવી ગયું, તેના કારણે કેન્સલ કર્યું નહીં તોર ત્યાં આગળ ફરવા જવું જો અત્યારે કેવું કે એ રુજ છ મહિના ચાલુ હોય ને છ મહિના એ બંધ હોય. એવીની જે કેદારનાથ છે ને એ પણ એવું જ હોય છે. જે
પેલું કેદારનાથ છે તે રી રીતે એમ. એટલે અમે વિચાર્યું કે લગભગ એ રું ચોમાસામાં ચાલુ થાય છે. શિયાળા હુધી છ મહિના ને પછી જે ઉનાળામાં બંધ જ હોય છે એટલે અં વિચાર્યું કે જો કદાચ શિયાળામાં આપણે જઈશું તો તેમાં કેવું કે પર્વતીય થોડોક વિસ્તાર છે એટલે ફરવાની પણ ત્યાં આગળ મજા આવશે.
હવે તમે રાજીસ્ રાજસ્થાનમાં જે રણજા હે રણ રણજાય તમે જોયું કે નહી જોયું?
ના અમે તો ત્યાં આગળ તો ફરવા નથી ગયેલા તમે ગયેલા હોય તો કહો મને કઈક.
એમાં કેવું પાટણમાં રાત્રે અગિયાર વાગે ટ્રેન ઉપડે.
હા.
ચાર તસો કે ચારસો રૂપિયા લે બરોબર સાદીના સ્લીપર કોચ ના પાંચસો રૂપિયા. એ તમને રાતે અગિયાર વાગે ઉપડેને
હા.
સવારે નવ વાગે તમને રણુજા પોકાડ દે નવ દસ વાગે. જો સિગ્નલ ના આવે ન તો નવ વાગે એ સિગ્નલ આવા ને
હા હા.
તો દસ ને અગિયાર વાગી જાય એવું હે. સિગ્નલ તો ખબર પડે ને સામેજ ટ્રેન આવતી હોય.
હા હા એતો સમજું હું.
અને તમારા તમારા ગોમમાં રેલવે સ્ટેશન હારુ કે નહી
ના ના અમારા ગામમાં તો કેવું છે જો હું જે રહું છું ને તેની બાજુમાં લગભગ ઘણી લોકો સાત થી આઠ કિલોમીટર એક ભીલી ગામ છે. જે શહેરો છે ગામ તો નથી ત્યાં આગળ જંક્શન છે અમારા. અમારા જે અમારા ગામમાં તો નથી ચાલતી રેલવે કારણ કે અમારું થોડુંક ગામ નાનું છે. પરંતુ જે બીરડી ગામ છે એ જે શહેર ત્યાં આગળ એક જંક્શન જ છે એટલે ત્યાં પણ કોઈ પ્રકારનું જે માલસામાન આવે. ત્યાં આગળ ઉતરે છે, ભરાય પણ છે. ત્યાં આગળ જ રાખ્યું એટલે એ તો સારું કહેવાય કારણ કે કોઈ પણ પ્રકારના જે વેપારીઓ હોય તે બધા ત્યાં વગર માળ ઉતરાવેને ભરાઈને અને ત્યાં આગળ ટ્રેનો પણ સારી ચાલતી હોય વધારે એમ. કારણ કે જંક્શન છે એટલે મેઈન સ્ટેશન કહી શકો તમે.
હા, બરાબર આપ. અ ક્યા કયા સ સબ્જેક્ટ આવે તમારે તીજા સેમ સેમમાં?
તીજા સેમમાં તો કેવું છે કે જો હજુ હુધી અમને સિલેબસ કોપી તો આપ્યું નથી. અને બીજા આજે કંઈક ભણ્યા પણ હતું એમના પણ સબ્જેક્ટ વિશે મને તો એટલું બધું કંઈ નોલેજ નથી. એક હતું ડિઝાઇનિંગ વાળું કંઈક સિસ્ટમ એનાલિસિસ. એન્ડ ડિઝાઇનિંગ એટલે એમાં સરે થોડું ઘણું કહ્યું કે તમે જે હે હેકરને ક્રેકર એવું કંઈક બની શકાય છે એમ.
લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, હોટલ મેનેજમેન્ટ સિસ્ટમ.
હહ હહ હા એવું બધું આવે છે. અને હજુ સિલેબસ કોપી મલશે. ત્યારબાદ ખબર પડે કે કેટલા વિષય આવે છે જયભાઈ. પછી ખબર પડે કે કેવું ભણવાનું એમ.
બરાબર
હમ હમ
બીજું કાઈ નવા હવે